હલો કેમ છો બેન તમે
મજામાં તમે કેમ છો
હુ પણ મજામાં છું આજે આપણું ટોપિક છે હોલી હોલી વિશે
હા બેન બોલો
સંદર્ભ માટે વર્ષ બે હજર છબીશ માં હોળી એ હિન્દુ ધર્મનો એક ખૂબ જ આનંદદાયક અને રંગોથી ભરેલો માટે તેહેવા બારશે આ તહેવાર સામાન્ય રીતે ફાગણ મહિનાની પૂનમ ના દિવસે ઉજાવામાં મા આવે છે એ અસત્ય પર સત્ય ન વિજય પ્રતીક છે ભક્ત પ્રહલાદ ની વાર્તા રાક્ષસ રાજા હિરણ કસિયપ ભગવાન વિષ્ણુ પરમ ભક્તિમાં એના પોતાના પુત્ર પ્રહલાદ હિરણ કશપની બહેન હોલિકા પાસે એક એવી ચાદર હતી જેને હોળીની અંગની માં બેસાતી બડીી નહી પ્રહલાદ ને મારીકવા ઇરાદાથી તેને ખોળમાં લય અગરીમાં બેસી ગઈ સત્યનો વિજય ભગવાન વિષ્ણુની કૃપાથી પહેલા પ્રહલાદ બચી ગયો અને હોલિકા ભળીને રાક થઈ ગઈ ઘટનાની યાદમાં દર વર્ષે હોળી પ્રગટવામાં આવી છે પહેલા દિવસે હોળી સાંજ ના સમય સોસાયટી કે ગામના ચોકમાં લાકડા છા ના ભેગા કરીને હોળી હોળી કટાવવામાં આવી છે લોકોની હોળી ની પ્રદક્ષણા કરે છે તેમાં ખજૂર ડાણી અને ચણા ગમે છે અને આ આશીર્વાદ લી છે બીજો દિવસે ધોળેથી આ રંગો નો તહેવાર છે આ દિવસી લોકો બીજા પર ગુલાલ અને રંગ લગાવનીચકાર પિચકારીથી કરી છે પાણી છાંટી ને આનંદ માડે છે હોળી ધૂડેટી વાર પાણી આપને પર વેરે છેજે કડવાશ ભેદભાવ ભૂલી ને પ્રેમ અને સંત્રાવ પીવા દેવાનો સંદેશ આપે છે હોલી માં નયા નયા વાનગીઓ બાંધગી ખાઓ. . હોળી તહેવાર આપણે જૂના વેર જે કવાસ ભૂલીને પ્રેમથી તેરવાનો સંદહ આપે છે. હોળી વિ હોળી હોળી બો હોલી નો આનંદ લેવા જોઈએ આ હોલી બો મસ્ત તહેવારમાં એક છે. હોલી એક કેવો તહેવાર છે તેમાં બહુ મજા આવે. અને બો હારું લાગે બધા સમ બંધીઓ સાથે મજા અને રંગ લગાવો બધા લોકોને. . ધૂળેથી ઓર્ગેનિક રંગો વાપરવા કેમિકલ વાળા રંગો ને બદલે કુદરતી ગુલાબ હળદર કે ફૂલો ન હોમ મેડ રંગોથી હોળી રંગો. ત્વચા અને બારની સંભાળ પહેલા નાયેલમાં કોકો તેલ અથવા લોસન લગાવો જેવો રંગ સંંગાળ . હોય છે પાળીને ઓછો બગાર સુકી હોડી અથવા માત્ર ગુલાલ રમીને પાણી બચાવવું. સગા સંબંધીઓ મળું જૂના વેર છે. કઢવા ભૂલેને . કેમિકલ કે પાકા કલર નો ઉપયોગ ન કરવો કોઈની મરજી વિરુદ્ધ તેના પર રંગથી ગંદુ પાણી ન નાખવું રસ્તા પર ચાલતા અ બોલા પશુઓ કૂતરા ગાય પર રંગ ન જા તેના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
ઘરે જ કુદરતી નેચરલ રંગો બનાવવાની રીત . હોલી એવો છે તહેવાર જેમાં નવા ન પ્રસંગો નવા નવા ગીત બધા લોકો નો આનંદ તેવું હોલી નો તે તહેવાર છે. પરિવાર અને મિત્રો સાથે મિલન આ દિવસે બધા સાથે મળીને ઢોલના તાલે નાચે છે ગીતો ગાય છે અને ધમાલ મચાવે છે મીઠાઈઓ નો સ્વાદ હોડી ના દિવસે ખાસ બનતા ગરમા ગરમ ઘોઘરા ગુજીયા માવા ન મીઠાઈું અને ઠંડી મીઠી ઠંડાઈ પીવાનો આનંદ અનો ખુશ છે રંગોની મસ્તી એવી જયા ચહેરા પર ગુલાલ લગાવીને ભૂરા ન વાનુહૂલી છે કઈ મળવાથી પરસ્પરનો પ્રેમ વધે છે. બાળકોની ખુશી બાળકોની નવી પિચકારીઓ અને વોટર બોટર વોટર વધે છે બાળકોની ખુશી અને હોળી ન પવિત્ર રસ્તામાં એક છે. તે લાકડા જ નથી પણ મ ગુસ્સોની જૂની હોળી . બો મજા આવે હોળી માર સૌ થી પસિદીદા તહેવાર માંથી એક છે હલો. હલો. હલો.
હાલો.
હલો બેન તમે કઈ કેવા માંગો છો હા હા કેવું
હોલીમાં બધાને ખુબ જ મજા આવે છે હોલી એક એવું તહેવાર છે જેમાં રંગોથી રમવામાં આવે આવે હોમાં ખુબ જ મજા આવે છે એકબીજાને ગુલાલ લગાવે છે ઘેરમાં નવ પક બને છે હોળમાં બધા જ એકબીજાને રંગ લગાવે છે હોળ ખે છે પોતાના ભાભી થી હોળ ખેડ છે ભાઈ થી નાના છોકરા ને પિચકારી પિચકારી થી રંગ રંગ એકબીજાને ફેકે છે ગુલાલ લગાવ એકબીજા સાથે હોળીમાં ખુબ જ મજા કરે છે હોળી એવો એક તહેવાર છે જેમાં બધાને ખુબ જ નાવા છોકરા લોકોને ખુબ જ મજા આવે છે હોલી માં બધા એક દૂજા સાથે ખૂબ જ ખૂબ જ ખૂબ જ રંગ ખેલે છે હોલીમાં
હોલી માં બધા જ એકબીજાને એકબીજાને રંગ લગાવે છે હોળી ખેલે છે એકબીજા સાથે મળીને ખુબ જ મસ્તી કરે છે હોળીનો એક એવો તહેવાર છે જે જેમાં એ મોટા લોકોને પાાવ પર પાાવ પર ગુલાલ ગુલાલ લગાવીને ભાવ પડવાનો એવો હોોળીમાં થાય હોળીમાં જયારે હોળીિકા જડે છે ત્યારે બધા પૂજા કરે છે હોલીમાં હોલી ના એક દિવસ પહેલે બધા ખુબ જ ખુશ હોય છે કે હોળી આવવાનો છે હોળી બાળકોને ખુબ જ ખુશી હોય છે કે હોળી રમવાની છે બાળકો લોકો પેલાથી તૈયારી કરે છે બજારમાં જઈને અલગ અલગ કલર નો ગુલાલ લાવે છે ને ગુલાલ લાવે છેને એકબીજાને લગાવે છે ગુલાલ એ બાળકોનું જ તહેવાર છે હોળ એ બાળકો માટે બનેલો છે બાળકો ની ખુબ જ મજા આવે છે હોળીમાં બધા એકબીજા ઘેરે જાય છે રમે છે ગુલા ને ઘરમાં બનેલો પકવાન એકબીજા સાથે મળીને ખા એકબીજા ઘરે મામા ના ઘરે દાદા ના પાકા ના ઘીરે ચાચા ના ઘીરે જાય છે એકબીજાને રંગ લગાવે છે છે એને મળે છે
એવું કરે છે ગુલાલ ગુલાલ થી બધા હોળી ખેલ છે રંગ ખને છે એકબીજા સાથે મળીને રહે છે ગોલાલમાં ગુલાલ અલગ અલગ કલર નો લગાવે છે હોલીમાં બધા એકબીજા સાથે ખૂબ જ રમે છે ખૂબ જ એકબીજાને રંગ
હ
નળ આવે છે રંગમાં ફેરવે છે ગુજરાતી ગુલાલ હેલો હેલો
હલ્ હલો
હા બેન તમારાથી મળીને ખુબજ સારું લાગે
મને પણ સારું લાગ્યું રૂક જાય નવ મિનટ તક
હા બી ગુલાબ ગુલાલ ગુલાલ એક એવો રંગ છે હોળી જેમાં બધાને ખુબ જ બ જ મજા આવે છે બધાને ખુબ જ સારું લાગે છે
ગુલાલ માં બધા ખૂબ જ ખુબ જ મળીને રહે છે હોળી માં એકબીજાને. લગાવે છે ઉછાળે છે ને કુદે છે નાચે છે ગાવ છે નાચે છે. ખુબ જ મજા કરે છે હોળીમાં એકબીજા સાથે ખુબ જ. ખૂબ જ ખૂબ જ મસ્તી કરે છે એવું બધું કરે છે હોળીમાં હોળીમાં. હોળી હોળી કા જ્યારે સળગાવા જાય ત્યારે બધા પૂજા કરે છે હોળી. તતાનું.
સારું છે વેન તમારાથી વાત કરીને સારું લાગ્યું મને.
આડ.